હાલો.
હલો કેમ છો?
મજુંમાં તમે કેમ છો?
બસ આ બેઠા મજામાં ઘરે બધા મજામાં?
હા બધા મજામાં છે.
છોકરાઓ બધા મજામાં?
હા બધા મજા છોકરા બધા મજા.
બરોબર છે.
કેવી ચાલે તહેવારની તૈયારી?
બસ આવા બધા તહેવારોની તૈયારીઓ જ ચાલે છે એક પછી એક પછી એક. સારે દિવાળી હજી બાકી છે દિવાળી ની ખરી તો બધી બાકી છે તો શું જ નહી કર્યું. પણ સેલમાની આપેલા બધા ચાલતા હોય પણ આપડે સેલમાં લઈ ને તો બધું જૂનું જોવા મળે એવું થઈ જાય છે એમ. કે બધા પહેરેલું એવું મળે એમ.
એવું હોય હા.
એટલે એટલે અત્યારે એવું થાય કે આપણે નવું બધું આવે ત્યારે આપણે જઈએ જોઈએ અલગ એમ.
હા બધું અલગ અલગ આવે. ફેશન આવે એકચુઅલી દિવાળી ના ફેશન પ્રમાણે બધું મળી જાય. ટ્રેડિશનલ સાડી ને બધું એવું મળી જાય.
હમ હા એવું થાય. એટલે દિવાળી વખતે શોપિંગ કરવાની તો મજા આવે એવું થાય કે દિવાળી આવે પણ એ વખત આપણે તેવા તો ભાવ આપડી જોડે ડબ્બલ લઈ લે છે એ લોકો એવું થાય છે.
હા એ વાત બી સાચી.
અને આપડે રક્ષાબંધનમાં એ બધું કેવું હોય કે બધું ના વેચાતો હોય ને એ માલ હોય બધાનો સલી લોકો છેલ્લે કરી હોય રક્ષાબંધન માં એવું હોય. સેલ સેલ કરીને બધું ના વિચાર તો ભ બધા ન સેલિંગ કરી દેતા હોય અમુક વસ્તુઓ બધી લોટ માં એટલે બધું આપણને દિળીમાંવું હોયને તો બધું છૂનુંું છવા મળે કે નવી અત્યારની લેટેસ્ટ ડિઝાઇન જોવા ના મળે એ પી દવાળીમાં કંઈક અલગ અલગ જ બધા પહેરતા હોય એટલે આપણે જોઈએ જ કે એમનું શું કરવું શું નહી એમ.
શું કરું? સાચી વાત છે. એ બધું જોવું પડે પછી એવું થાય કે જૂનું લઈ ને શું કરવાનું એના કરતા નવી ફેશન ન લઈએ ભલે બસો પાંચસો વધારે આપવા પડે.
વધાર આપવા પડે પણ નવું જોવા ન મલે આપણને? એવું થાય એ વખત
સાચી વાત છે તમે તો સાડી જ પહેરતા હશ ને વધારે તો?
ના અમે તો મોસ્ટલી ડ્રેસ જ પેરી સાડી પહેરતા નહીં આવતી પેલા પેરતા તા બહુ ટાઈમ થઈ ગયો સાડી પહેરે મારા સાસ સસરા લોકો હતા ત્યારે પેરતા તા તે. બહુ નહી પહેરી છ મહિના પહેરી હશે. અત્યારે તો ડ્રેસ જ કોઈ ડ્રેસ હવે તો જીન્સ ટી શર્ટ ઉપર જ બધા આઈ ગયા છે એટલે શું. હવે તો કોઈ સાડી નઈ પેરતુ.
પણ મેં કીધું આ તો કદાચ પ્રસંગોમાં એવું હોય કે ના ભાઈ સાડી જ પહેરવી પડે.
લગ્ન પ્રસંગમાં તો કોઈક વખત પહેરવી પડે સાડી પણ હવે તો. મોસ્ટલી પ્રશંગોમાં હવે તો એવું થઈ ગયું છે કે હવે ગરમી હોય એવું બધું હોય એટલે મોસ્ટલી હેવી હેવી ડ્રેસ બધા લઈ લેતા હોય છે અતારે તો કેટલું આમ સલા સરાારા ને એ બધું કેટલું ફાાઈન ફાાઈન બધું નીકળ્યું છે અત્યાર તો છે અત્યારે તો બસ એવું. ચણિયા ચોરી છે ને ક્રોપ ટ્રોપ છે એ બધું પહેરી હવે તો. બ સાડી બવ પણ લઈએ છે ને શું થાય કઉ જૂનું ડિઝાઇન જૂની થઈ જાય ફેશન જતી રે. એ એક જ વખત એ ગમે પહેરવી બીજી વખતે એ સાડી પહેરવી જ નહીં ગમતી એવું થઈ જાય છે અત્યારે તો
હા એવું જ થઇ જાય છે સાચી વાત
આપડે એક જ વખત પેરી ને સાડી પછી બીજી વખત એ સાડી આપણને પેરવી જ ના ગમે. અને જો આપણે એ વખતે પહેર્યું હોયને પછી એવું થાય ને કોક આપ જોડ માંગેએ કે બહુ મસ્ત લાગ તલી સાડી મવા આપજેમ, અને એ લઈ જાય ને પછી આપણને એવું થાય કે પેરવીજહી કહે ર્યા આપ
હવે પહેરવી જ નથી બધા પહેરી
હા પેલી પેરી ફોટા પડ્યા હોય ને એટલે પણ એવું થઈ કે ના હોય એ સાડી અમારે પહેરવી જ નહીં એવું થઈ જાય એટલે પહેરવી જ ના ગમે એવું તો.
સાચી વાત છે પણ અત્યારે તો બઉ વેરાયટી આવે છે બધામાં.
સાડીમાંધ તો મોલ કોટનમાંધ કેટલી મસ્ત મસ્ત સાડીઓ મળલ કોટ, અને આપ ફિગર બ ફન હોયને તો બ મસ્ત
હા હા એ વસ્તુ સાચી, કેમ બહ મસ્ત ચલા
સાડી પહેરી બહ મસ્ત લાગે આપડે લાગે કે ના કઈક પ્રસંગ હોય ને એવું લાગે સાડી પહેરી, ડ્રેસ પહેરી ગમે તેવું તો આપણ લાગે નેં પણ સાડી પહેરીને તો લાગે કે ના પ્રસંગ જેવું લાગે. આ દિવાળીમાં આપણે ધનધરસિવ ઘરની બહુ છે, સાડી પહેરી સરસ લાગે એમ એટલે અમે લોકો ન એવું કરવાનું હોય તહેવાર બી લાગો છો કે ના આપડા ઘરમાં તહેવાર છે. ડેકોરેશન મસ્ત ઘરનું કરીએ બહુ ફાઈન કરીએ એ બધું એટલે બહુ મજા આવે આમ દિવાળી છી દિલ્હી સવારમાં ઉઠી ને વેલી દંગોલી કરી દઈએ, અને દિલ્હી મંદિર લ જવાનું હોય સવાર સવાર માં તો પપ્પા, દિવાળી માં તો એવું થઈ જાય કે ના જમવાનું બહાર થી આવતું હોય પણ ઘર આપણે મસ્ત એન્જોય કરીવી રી એવું લાગવા લાગુ લાગે એ મજા
હા, અને બધા એકબીજાને ઘરે જઈ નવો નવો નાસ્તો મૂકે બધા મીઠાઈઓ મુ
મીઠાઈઓ મૂકી નાસ્તો મૂકીને શું કરીએ શું ના કરી એવું થઇ જાય. ઘરે જમવાનું બનાવવાનું આપણા ફૂડ જ ના હોય એ વખતે એવું જ કરીએ કે બહાર જએ સારે ફ્રેન્ડ સર્કલ ના ઘરે ફ્રેન્ડ સર્કલમાં જવાનું હોય કે ચલો અમારે તો કેવું હોય કે દિવાળીમાં તો બધા ફ્રેન્ડ સર્કલ હોય ને એટલે અમા તો બધા નાસ્તા કરી કરીને કંટાી ગયા હોય દિવાળીમાં બધ એક બીજા આવ બધું ખાઈ ગાય એટલે અમાર તો લાવ નાસ્તા ગરમ જ નાસ્તા હોય કે ચલો આજે તારી ઘરે છે. એટલે બધા ભેગા થઈને ચલો એમના ઘરે છે ઘરમાં નાસ્તો ઠંડો નાસ્તો આ બધો મઠીિયા વઠીિયા તો કશું બના જ નહીં ખાવા માટે
હા સાચી વાત છે. અને આપડે કેવું અઠવાડિયાથી નાસ્તા રસ્તા બનાવવા લાગ્યા હોય ને એટલે ઘરમાં પુરી બનાવીએ ને એટલે આપણને તો ખાવાની ઈછનાથ
મજા જ ના આવે એમ આ તો બધાને ભજીયા છે ગોટા છે. બટેકા વડા એ બધું બધાને બહુ ભા તો સમોસા છે બનતા હોય એમ
એટલે મહેમાન આવે એટલે આપણે પાછું નવું કંઈક બનાવું જ પડે ગરમ
કંકનવુ બને ગરમ જ નાસ્તો હોય ચલ ન કર ગરમ નાસ્તો તરીકે તો કરવાવાનું એવી રીતે જ કહી દે એટલેને બધા એનીઘેર કમ્પલસરી જોવાનું ન એમનીનું જમવાનું બચી જાય, બધા ભેગા થઈએ ભેગા થઈને મજા કરીએ‌. કઈ ગેમ મે રમીએ? બધા ભેગા થઈ એ ગેમ રમી કે ચલો આનું આ ગેમ બનાઈ. ભેગા થઈએ કે એમ બધા ભેગા થઈને રમીએ, મજા આવેને! પછી ગીત મસ્ત સોંગ. એકબીજા ઉપર ગાવાના હોય, આખા સોંગ ગાવાના હોય. પછી સોંગ ડાન્સ કે એટલું હોય, એ બધું કેટલું બધું હોય! બાપા બધા ભેગા થી કેમ એટલે કંઈકઅને અને અમારા કેવું કે તહેવાર માં જ મારા ઘરે બધા ભેગા થાય. આડા દિવસે તો કોઈ હોય નહીં, બધા અલગ થા. ગવર્મેન્ટ જોબ વાળા હોય, એ કોઈ રહેતા ના હોય. પણ જયારે રજા હોય, ત્યારે એવું થાય કે ન બહુ દૂર-દૂર રહેતા હોય, એટલે રજાઓય બધા મારી ઘેર અમારી આવે, અમે બધે ભેગા, આટલા વર્ષો થઈ ગયા. પણ દિવાળી તમે એક જ ઘરમાં કરી એમ કે, ચલો ના દિવાળી તો ભેગી જ કરવાની, ભલે ને ગમે તેવું હોય.
સાચી વાત છે.
એમના બધા છોકરાઓના મેરેજ થઈ ગયા છે, તો એ મારા છોકરાઓ તો કોઈ એમ કે ના દિવાળી તો ભેગી અને લોકોને એવું થાય કે, ના, અમારી ઘેર તો હ આવી દિવાળી કરતા હતા, મારા મમ્મી ત્યાં તો આવી કરતા હતા.
આવી કરતા હતા. હા.
હા, અમે તો ફટાકડા બધા ભેગા થઈને ફોડીયએ નાના-નાના હતા બધા ગોળ કુંડાળું ફટાકડા વેચયા. આપણે આપણું પિયરનું પણ એટલું જ યાદ આવતું. હોય, વખત સાસરીમાં તો હોય. પિયર નું જ આપણને યાદ આવતું હતું કે, મારા મમ્મી-પપ્પા તો આમ કરતા હતા, હ, મમ્મી-પપ્પા
આવુકરતા હતા અમે તો આવા ફ ફટાકડા ફોડતા હતા અને સુગડી બોમ્બ ફોડતા હતા.
બધા ભેગા થતા હતા. દાદા હતા દારુ તો બધા ના ગોરુ ભેગા કરીને દારૂખા નું આપડે ફટાકડા આપે. અને ત્યાં કાકાઓ ના છોકરાઓ હોય ને, મામાના બધા છોકરાઓ બધા ભેગા થયેલા હોય ને. ના, છોકરાઓ જતા હોય ત્યાં પણ એવી રીતે જ આપણ કુટુંબ હોય, ત્યાં મમ્મીને ત્યાં તે બધા ભેગા થતા હોઈએ એટલે એ રીતે જ આપણેે બધા એન્જોય કરતા હોઈએ, આમ કરતા હોય તેમ. એટલે બધું મમ્મી ત્યાંનો તો બહુ જ આપણને યાદ આવે. પિયર બહુ વધારે યાદ આવે. દિવાળી હોય એટલે એ તો યાદ હોય, પણ પિયર બી એટલું જ આપણને યાદ આવે.
બહુ યાદ આવે, સા યાદ છે.
અરે, અને પિયર માં તો સાસરીમાં ના થાય. ભલે ગમે એટલું સાસરીને સારું રાખે, પણ પિયર જેવું તો ના જ હોય એમ.
ના જ હોય, સાચી વાત છે. એવું તો ના જ હોય.
હમ, મમ્મી કેશે હા, તમે લેર કરો, કશું નહીં. નહીં તો બધું જ આપડે કરવાનું હેન્ડલિંગ, ખાવાથી પીવાનુ સવારથી મળી બધું જ આપણે અને ત્યાં તો મમ્મી હોય, કાકી લોકો હોય, એટલે એ લોકો જ બધું કરતા. અ તો એ તો આપડે એન્જોય જ ખાલી કરવાનું હોય કે, ચાલો, નહી કશું કરવું ચાલો આપડે ફરીએ, આપણને કોઈ કહેનાર ના હોય કે, કેમ તે નહીં કર્યું? કરવું પડે.
અને અહિયાં તો સાસરીમાં તો એ જ હોય કે, ના, કે કરવું જ પડશે, નહીં તો ચલે. આપણેે જ એવું થાય કે, ના, આપડા ઘરે, મમ્મી ના ઘરે આપણે જો. હોઈએ કે બધા કેવી રીતે કરતા હતા, એટલે આપણે પીયરમાં આવી આપ આપણેે એવું જ કરીએ કે, ના, આપણને એવા સંસ્કાર મળેલા હોય, ત્યાંના આપડે એવું જ અહીં એ કે, ના, મમ્મી પપ્પા લોકો કેવી રીતે કરતા હતા, કાકા લોકો ભેગા થતા હતા, કેવું કરતા હતા. એટલે આપડે અહિયાંયા બધ એવી રીતે
હા સાચી વાત છે બહુ જ મજા આવે બહુ જ મજા આવે બધા ભેગા થાય બાને તહેવારોમાં તો બહુ મજા આવે
કાકાની છોકરીને પૂછે તે શું લીધું તે કેવું ડ્રેસ લીધો કથી લીધો ક્યાંથી લીધો લ અહીંથી લીધો એવું બધું પૂછીએ તું શું પહેરવાની છે
હા પછી બધા મેચિંગ કરીએ આમ
એ કરવાનું હ એ પછી આપડે દિવાળી પછી ક્યાં ફરવા જઈશું શું કરીશું બધું બહ મજા એમ ખરેખર આપડે પેલાને દિવસ તો આમ જોઈએ ને ખરેખર બહબ જ યાદ આવે આમ ભો આપડે સાજરી માં હોઈએ પણ જે પિયરની જ મજા છે ને એ તો જીવનમાં ના ભૂલી જ
એ તો ના એવી મજા હોય સાચી વાત છે બઉુ જ મજા આવે તહેવાર જેવો છે બધા ભેગા થઈએ ને એન્જોયમેન્ટ બી એટલું ફટાકડા ફોડો ખાવો પીવો હરો ફરો નવા કપડાં પહેર નું બ તું ચા ગયું
બ અત્યારે તો કેવું આપડે છોકરાઓ નનું હોય એટલે આપે છોકરાઓનું બી વિચારવું પડે એ કરવાનું આ તે ભલે આપડે કરતા એ પણ આપડે કેવું હવે થોડુંકામ ટટેન્શન વારું હોય કે ચલો છોકરાઓ નું કરવાનું આપણું બધા નું કરવાનું સાફ સસરા હોય નળદ ધોવાની હોય તો નળંદો ન બી સાચવાનું હોય આનું એડજસ્ટ બધું કરવાનું હોય પેલું તો આપડે આપડી રીતે મસ્તી માં રેતા હોય આપડ કો ટેન્શન જ ના હોય અને આપડે ગમે તેવા કપ ડા પહેરી ગમે તે ફરીએ તો આપણને કોઈ કેનારું ના હોય કે કેમ કે આમ કર્યું તું કર્યું શું નહી કેમ ગઈ આ તો કઈ ના ગયા હોય તો નોડંદ ના લેજે જેઠાણી તકે મને નાખી મને નાખી એવું થાય અને અહી તો કોઈ કેનાર જ ના હોય તો આપણેે બિન્દાસથી કાકાની છોકરીઓ ભેગી થઈ કલો ચલો જઈએ એટલે કોઈ છ અને આમ કેવું કેવાય પીયરમાં તો કોઈ કેજ નહી આપણને કે ના આમ કે તેમ કોઈ કેનારું નહીં તો ખોટા એ બી બહુ લગાડી દે મોઢડા બી બહુ ચઢાવ દે એવું બધું હોય એટલે શું કરવાનું
કોઈ નહી બસ હું હમણાં શોપિંગ કરવાનું જ વિચારું છું કઈ નહી તો હું શોપિંગ કરી આવ પછી તમને કઉ
હમ કઈથી તમે ક્યાંથી શોપિંગ કરો છો
અં જે છે રતનપોરનેું ત્યાં બસ જવું જ છું હવે શોપિંગ કરવા ત્યાં સારું હા હું તમને કરું ફોન હ ને આવજો હા હા જય શ્રી કૃષ્ણ .